હલો. હા કેમ છો?
મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં છું.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
બસ કાંઈ નહીં અ હું તો હમણાં જમીને ઊભો થયો છું.
અટલા લેટથી.
હા આજે મારે થોડુંક બહાર જવાનું હતું તો એને લીધે મારે લેટ થઈ ગયું ઘરે આવવામાં.
ઓકે તો રોજ તમારે જમવાનો ટાઈમ શું હોય છે રાતના.
ના એટલે હું સવારે દસ વાગે જાઉં ને સાંજે છ વાગે પાછો આવું.
એટલે સાત સુધી તો થઈ જતો હશે ને તમારુ ડિનર.
હા સાત સાડા સાત સુધીમાં હું મારું ડિનર કમ્પ્લીટ કરી દઉં છું.
સારું કેવાય. અમારું બી કાન્ડ ઓફ એવું જ હોય છે બટ સાત નો સાડા સાત થઈ જાય.
હા હા તો તમે શું કરો જોબ કરો છો કે સ્ટડી કરો છો.
ના ના હું સ્ટુડન્ટ છું સ્ટડી કરું છું.
અચ્છા હા હા ઓકે તો શેનું સ્ટડી કરો છો તમે.
મેડિકલ કોર્સનો.
હા અચ્છા એટલે કયા ફર્સ્ટ યર સેકન્ડ ઈયર કયા યર
ફાઈનલ ઈયર માં છું બેચલર્સમાં.
હા અચ્છા તો તમે ક્યાંથી કરો છો મેડિકલ
અ વડોદરાની યુનિવર્સિટી માંથી કરું છું.
અચ્છા પારૂલ યુનિવર્સિટી માંથી કરતા હશો
હા.
હા એજ હા તે મેં પણ બી. ટેક. પારૂલ માંથી જ કર્યું છે.
ઓકે.
હા. હ મેને હું તો કેવું કે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી મારું પાસ આવઉટ યર.
હ બાયધવે આ નોટિસ કર્યું છે કે કોઈને બી વડોદરાનું નામ કહો ને તો બધાના મોડા ડાયરેક્ટ પારુંલ જ આવી જાય છે. વડોદરા થી ભણ્યું છે એટલે પાક પારૂલ જ હશે.
ફેમસ છે ને એટલે એવોર્ડ વગેરેમાં. હા પારુલ યુનિવર્સિટી ફેમસ છે ને વડોદરામાં એટલે
ના છે તો એમ એમ. એસ. બી. બટ ઠી છે પારૂલ નું નામ છે.
હા એટલે તમે વડોદરા જ રો છો કે પછી બીજ કસ
ના ના વડોદરા ખાલી ભણવા માટે જાય છું.
હા હા અચ્છા એમ તો તમે ક્યાંના છો?
દમણ બાજુ
અચ્છા હા તમે દમણ ના છો. ને હું તો વાપીનો છું તો
ઓકે એટલે સેમ જ જગ્યા છે.
હા સેમ જ જગ્યા છે હમ્મ તો પછી તમે અત્યારે લાસ્ટ યરમાં છો એમને.
હા.
હ તો હા એટલે તો મેં પણ બી. ટેક. પારૂલ માંથી જ કર્યું છે અને મારું તો ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીનું પાસ આઉટ યર છે તો અત્યારે તો હું આઈ. ટી. માં જોબ કરું છું.
હમ્મ. ના માનું તો હજુ બાકી છે બેચલર્સ છે પછી કદાચ હું માસ્ટર્સ પણ કરીસ
હા હા આયા તો પછી ત હ તમે તો અત્યારે હોસ્ટેલમાં રેત તા હશો ને
અ હા.
હા.
તો પછી તો અત્યારે તો ત્યાં પારૂલ માં ઘણું બધું ચેન્જીસ થઈ ગ્યું હશે કેમ્પ પસ ને બધાઉ હોસ્ટેલ્સ ને બધું
હા એ તો ચેન્જ તો થઈ ગયું છે બટ ખબર નહિ હવે સારો ચેન્જ છે કે ખરાબ ચેન્જ છે એ સમજાતું નથી. કેમ કે બઉ જ સ્ટ્રિક થઈ ગયું છે અહિયાં હવે તો આ હોસ્ ટેલ તો નહી બટ બોર્ડિંગ સ્કૂલ જેવું લાગે મને કોઈ દિવસ
હા અચ્છા તો તમે પારૂલમાં હોસ્ટેલમાં રેહતા હશો તો
હા એટલે બાર બી ગઈ હતી રેવા માટે પણ બાર ફાવે છે પણ દૂર પડે છે મને, રોજ રોજ આવામાં અને વરસાદ ના ટાઈમ પર અહીંયા પાણી ભરાઈ જાય છે ને
હા એ પેલું જીવન દીપ અ કોલેજ પાસે પાણી ભરાઈ જાય છે, હા સુમનદીપ પાસે
તો પાણી ભરાઈ જાય પછી જવાય જ નહી અમારાથી. અને સવાર સવારમાં જ અમારા લેક્ચર થતા હતા પેલા તો સવારમાં સાત વાગે જ.
હમ હમ હા અને બાર કેવું? કે જમવા માટે પણ આપણે આમથી તેમ ફરવું પડે છે. પણ હોસ્ટેલમાં કેવું કે?
તો પણ એટલી બાર વેરાયટી હતીને તમને જે ખાવું હોય ઈ ખાવુ નહી ખાવું હોય તો નહી ખાઉ બટ અહીયાં તો જે મળે એજ- ખાવું પડે કેમ કે કેમ્પસમાં બી એટલા ઓપ્શનસ નથી અમારા પાસે. એટલે છે બટ એટલા સારા નથી ફૂડના નામ પર તો કશું જ નથી અંદર.
હા પણ હમણાં તો ઘણું બધું નવું આવી ગયું છે ને? પારૂલ યુનિવર્સિટીમાં જેમકે સબવે છે, ડોમિનોસ તે પછી ઘણી બધી એવી ફ્રેન્ચાાઈઝો પણ આવી ગઈ છે. તો એમાં નથી મળતા હેલ્થી ફૂડને એવું બધું.
ના એ બધી જગ્યા પર હેલ્ધી ફૂડ કેવી રીતે? કોઈ એક્સપેક્ટ કરી શકે છે. ત્યાં તો બધા મેંદાનું બનેલું હોય. પીઝા, બર્ગરએ બધું અને હેલ્ધી એટલે પ્રોપર જે ઘર જેવું હોય ને જે જમવાનું આખું ઠાઠ દાલ, રાઇસ, રોટી, સબજી, સેલેડ, છાશ એ બધું નહી મળે પેલા હતું બટ પછી જે જગ્યા પર એ હતું ને એ જગ્યા જ કાઢી દીધું હવે ત્યાં મોલ કે એવું કઈક કરી દીધું છે. બાકી એ જગ્યા સારી હતી પેહલા.
હા એમ કે હું અત્યારે પારુલમાં ભણતો ત્યારે હજી એટલું બધું કંઈ નહોતું નવું નવું બધું થયું. અમે મારું પાસ આઉટ યર થયું પછી- ઘણું બધું એમાં નવા ચેન્જીસને બધું આવી ગયા છે. પારૂલ યુનિવર્સિટીમાં
હા મારા મોટા ભાઈ બી અહિયાં થી જ કરી ને ગયા હતા બટ ખાસા વર્સ પહેલા આવીને ગયા હતા તો ભઈ બી એવુંજ કેહેતા હતા કે એ જયારે હતા ને ત્યારે આટલું બધું નહી હતું એ અંદર હાર્ડલી કોઈ બે કે ત્રણ આઉટલેટસ હતા એવી નોર્મલ નાસ્તાને બધા માટે- સેન્ડવીચેસ છે, નાસ્તા, પોહા, ચા, કોફી એ બધું મળી જાય બસ- બાકી કશું નહી મળે.
હા એ- વાત પણ છે અને અમે હતા ત્યારે એક જૂનું ફૂડ કોર્ટ હતું. તો ત્યાંથી અમે ત્યાં જ્યુસ સેન્ટર હતું તો અમે જ્યુસ સેન્ટરે જઈને એવું કે ફ્રૂટ ડીશ છે કે એવું બધું ખાઈ લેતા
એ હતો અમે બી આવ્યા હતા ને ત્યારે પણ હતો પણ પછી કાઢી દીધું એની જ વાત કરતી હતી ત્યાં મળતો હતો ને ડોસા છે પછી સાઉથ કોર્નર હતો હેલ્ધી ડિશસ માટે ભી પંજાબી સેક્શન જ થાળ આખી મળતી હતી. પણ એ ઓલ્ડ ફૂડ કોર્ટ બંધ જ કરી દીધું છે આ લોકો હવે
હા અચ્છા ત્યાં પેલું જ્યુસ સેન્ટર હતું તો ઘણી વાર એવું કે આ મેસ- માં જમવાનું એવું સારું ન હોય તો ત્યાં ફ્રૂટ ડીસ છે કે ફ્રૂટ જ્યુસ પી લે તો પેટ ભરાઈ જતું એટલે કઈ વાંધ તો ન આવતો.
ના હવે તો ફ્રૂટ લેવું હોય ને તો ચાલીને એકદમ સેન્ટર સુધી જવું પડે અમને પીયુ સર્કલ પાસે એના કર તો પછી ડાયરેક્ટ સાંજના ટાઈમમાં બાર જ નીકળી જઈ. એમ તો બાર બી એટલું બધું સારું નથી બાર બી મોંંગો જ મળે છે કેમ કે એક જ દુકાન છે ફ્રૂટ દુકાન બી નહી ખાસો મોટો છે એ તો તો એક જ અંકલ છે એઈજ લગાવે છે. ફ્રૂટ વેજીિટેબલ બધું જ લગાવે છે અને એટલું મોંઘો મોંઘો આપે છે ને
હા પેલું જે સામેનું કેમ્પસ છે ત્યાં બાર એક જે સેકન્ડ ગેટ છે એ વાડી ગલીમાં આપડે જઈએ તો ત્યાં ઘણા બધા ફ્રૂટસ વાડા અને એ બધા અમે હતા ત્યારે હતા તો અમે ત્યાંથી ફ્રૂટ લેતા તો અમને તો સસ્ તું ને એવું મળતું અમાર એટલું બધું મોંઘું નહતું ત્યારે.
ના એ બાજુ તો હું નઈ ગઈ કોઈ દિવસ અમે તો સામે આ સવા સામે જે છે ને એઈ બાજુ જઈએ છે તો ત્યાંનું જ ખબર છે મને. ત્યાં તો ના બંધ થઈ ગયું છે.
હા બે ત્રણ ફ્રૂટસ વાળા ઊભા રહેતા હતા શેરડીના રસ વાળા હતા. તો ઈચ્છા થાય તો એ પણ અમે ત્યાં પી લેતા તો એટલું બધું વાંધો ન આવતો અમને તો.
ના ના હું ત્યાંથી જ જઈને લઈને આવું છું બટ ત્યાં ખાલી એક જ દુકાન છે એમ તો છે અ બે જણ લગાવે છે ફ્રૂટસ પણ એકની ક્વોલિટી સારી નહી હો અને બીજા જે અંકલ છે એ ખાલી એક કે બે વેરાઈટી ન ફ્રૂટ્સ રાખે છે. તો પછી અમારા પાસે ઓપ્શન એ કા તો બ્લિંકિટ કરો ને તો પછી સામેથી લો.
તો પણ પારૂલમાં આપણે બ્લિંકિટ કે એવું કંઈ કરીએ તો એ તો આપણને ઘણું મોંઘું પડતું. પડતું હશે કે સિટી માંથી અહીંયા આવવામાં
ના ના ના સિટી થી નહી આવે હવે નવું બ્લિંકિટ ખુલી ગયું છે ને અહિયાં તો પારુલથી સાત સાડા સાત કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે તો મોસ્ટલી અહીંયા સ્ટુડન્ટ લોકો બ્લિન્કીટ જ કરે છે. હા હવે હોસ્ટેલ સુધી તો નહી આવે સેવાશ્રમ ગેટ તો મેઈન ગેટ સુધી જવું પડે લેવા માટે પણ એક રીતે સારું જ કેહેવાય. સિટીમાં કોઈ વસ્તુ જઈને લેવું પડે એના કરતા તમે બ્લિકેટ કરી લો તો આવી જ જાય છે.
હા એ વાત પણ સાચી છે તમારી. ને કેવું કે એમ તો પારૂલમાં તો ઘણું બધું ચેન્જીસ થઈ ગયું હશે. તો તમારે હમણાં લાસ્ટ ઈયરમાં છો તો તમારે તો હમણાં પ્રેક્ટિસ કરવાની હશે ને?
હા માર તો પ્રેક્ટિસ નું છે પ્રોજેક્ટ વર્ક આ ગયું છે હવે નવું નવું તો વરસ તો અમારો પ્રોજેક્ટમાં જ નીકળી જશે.
હા તો તમારે પ્રેક્ટિસને એવું બધું જે સેવાશ્રમ છે એમાં જ કરવાની હોય કે કે પછી ક્યાંય બીજી કોઈ હોસ્પિટલમાં કરવાનું હોય?
એમ તો એસએસજી અને બીજા બધા ઇન્ડસ્ટ્રી વિઝટ પર લઈ જવું જોઈએ કેમ એ એમાં તો લખેલું જ છે કે તમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પર લઈને જાઓ હોસ્પિટલ વિઝિટ પર લઈને જાઓ. પણ આ લોકો હોસ્પિટલ વિઝિટ નામ પર ખાલી સેવાશ્ર માં લઈ જઈને ફરાઈ ને લઈ આવે.
અચ્છા ઓકે હા એ તો પારુલમાં હું હતો ત્યારે પણ એવું ઘણી બધી વાર કર્યું છે જે મેડિકલના સ્ટુડન્ટસ હોય એમની જોડે આવું.
હમ્મ એક વાર લઇ ગયા હતા એસએસજી હોસ્પિટલમાં. પણ એટલી બધી મજા ના આઈ. કસુ ખબર જ નહી પડી એવું જ હતું અમારા માટે કે જઈને ફરીને આઈ ગયા બસ. કશું શીખવાનું મળ્યું જ નઈ એમ.
હા ઓકે તો તો આ તમારા સાથે આ ટોપિક ઉપર વાત કરવાની ઘણી મજા આવી. ને ઘણું બધું શીખવાનું પણ મળ્યું તમારા જાણવાનું પણ મળ્યું તમારા વિશે. તો આપણે આવા નવા ટોપિક ઉપર ફરીથી એકવાર મળીશું.
હમ.
ઓ હા હા ઓકે હા બાય.